હ છો.
બસ બસ બરાબર તમે કેમ છો.
હા તમારો અવાજ બઉુ ધીમો આવે.
તમે કેમ.
અનેને.
અચ્છા અચ્છા તમે કેમ છો.
બસ બસ જો મજ. બોલો બોલો સુખ. શ કમ ફ તમને. હા હવે આવે.
હા હા બસ એમ જ બેઠી હતી તો ફોન જોયો તો તમારો નંબર. કે હું તો ઘણી વાર આમ ફોન હાથમાં લઉ જરા જુના કોન્ટેક્ટને જોઉં કે. કોઈની સાથે ઘણા વખતથી વાત નથી. તો એની સાથે વાત કરું તો મને લાગ્યું ચાલો હજી કદાચ સુતા તો નહીં હોય તો જરા વાત કરી લઉં. એટલે મેં તમને ફોન કર્યો. કે મને લાગ્યું કે જરા વાત બી કરી લઉં ને તમને પૂછું પણ. કે તમે તમારા ખાલી સમયમાં શું કરો છો ક કોઈ તમારી એવી હોબી છે જે. તમે આવી રીતે ખાલી સમયમાં કરો.
હ મારી તો ઘણી બધી હો. હોબી છે અને ગીતો સાંભળવા બહુ જ ગ. તમે એટલી હો કે જ્યારે બી મને કંટાળ. વાળો આવતો હું તો પણ ગીતો સાંભળો ને બહુ દુઃખી. હ તો પણ અને બીજું મને. કરવું ને સાચું કહું તો મને આખો. દિવસ એટલે મને આમ જરાક પણ સમય વે. હેડ ફોન મને એમ થાય કે મારા જવા. બારથી રાતમ પ્રોડક્ટિવ હોવી જોઈએ એકદમ સાર. તામાં જરા પણ મને એનો વેડફા. પાટ ન બહુ સારી વસ્તુ તમારી કીધી કે. હ તમે ખાલી સમયમાં કોન્ટેક્ટ્સમાં જુઓ. જોઈને લોએ એવા લોકો કે જેની સાથે ઘણા વખરો છો આપ પણ એક બહુ સારી હું પણ મારા લાાઈફમાં ચોક્કસ સજાવટ કે એનાથી શું થાય કે આપણે ઘણા વખત કોઈની સરકમાં રહી શકીએ બરાબર ને?
. હા બિલકુલ એટલે મને એમ જ થાય કે ઘણી વખત એમ કોઈની યાદ આવે તો હું ફોન જો કે એમની સાથે ક્યારે વાત કરેલી. હમણાં ઘણા તામ સમય થઈ ગયો ક પછી આમ આપડે કહીએ ને કે બીજા બધા એપ પર જો કે ઘણા બધા આવે તો અ ઇન્ટરનેટ પર એવા એપ છે જ્યારે આપણે એકબીજાને એના પર કાંઈક મેસેજ કર્યો હોય કેવી તેવું પછી થોડું આગળ પાછળ જોવું કે ક્યારે લાસ્ટ વાત થઈ તી સેના વિશે થયેલી એટલે મને તમારા નંબર પર જરા ધ્યાન ગયું એટલે એમ લાગ્યું કે મારે છે ને આમ તો ઘણા બધા શોખ છે. પણ જેટલો સમય હોય એ પ્રમાણે હું કરું આમ તો ના તમે જેમ કીધું તેમ માને પણ શું ફોન પર લગાડી દઉ એટલે સાથે સાથે ચાલ્યા કરે. ક્યારેક આવે રેડિયો નો એવો બધો જમાનો હવે રહ્યો નથી જે છે બધું ફોનમાં છે. આમ તો હવે બેસીને જોવા માટે ટીવીની સામે તો એટલો સમય નથી મળતો. એટલે આવા બધા કામે કર્યા કર્યા કરીએ. બાકી આમ તમને લાગે છે કે એક શોખ હોવો જરૂરી છે જીવનમાં?
હા, હક તો હોવા જ જોઈએ ને વા
હા, એકદમ પેલા તો વધારે કરતી એના પર સમય પણ હવે એટલો સમય નથી મળ તો કે હુ બેસીને વાચુ એક બુક હવે ચાલુ કરું છું તો એ ખતમ થતા થતા મહ નો નીકળી જાય છે. પેલા શું કરતી કે એકી સાથે બેસ તી ને આમ ત્રણ ત્રણ ચાર ચાર કલાક વાંચતી પણ હવે નથ થી મળતો એ ઘણા વર્ષો થઈ ગયા કે હવે હું બેસીને એટલું બધું વાંચતી હવ. .
ક પ્રકારની બુક તમે વાંચ્યો? એટલે કઈ ભાષા વાંચો કઈ ભાષા ગુજરાત એમ કઈ ભાષાની બુક વાંચો? અને કયા પ્રાણે કેવું લમ કેવાય ને કે .
તમારો અવાજ નથી આવતો તમારો અવાજ નહતો આવતો.
હા, અવાજ આવે છે?
હા, હવે આવે છે. વચમાં વચમાં કટ થઈ જાય છે.
કે તમે ક વાંચો છો અને કઈ ભાષાની બુક વાં
કઈ ભાષા કહવ ને તો આમ તો ગુજરાતી અને ઈંગ્લિશ જ વાંચું છું બાકી કોઈ નથી વાંચતી. અને બને ત્યાર સુધી બધી આધ્યાત્મને લગતી હોય છે ગણખરીતો. હવે જે પહેલાના જમાનાનું ને હમણાં ના કમ્પેરિઝન વાળી બુક પણ હમણાં ઘણી મને મળી છે. . તો એવું કંઈક વાંચુ છું હું કે પેલાનું આવું હતું. આપડે કહીએ ને એશિયન ટાઈમ્સની બુક અને હવે ની બુક ઘણી બધી જે ન્યુ એડિશનસ આવ્યા છે જેમાં એવી ક્યારેક ક્યારેક વાંચું છું.
અચ્છા અચ્છા મને વાંચ ચવાનો શોખ નથી પણ કયા ક્યારેક ક્યારેક હાથમાં ચડી જાય તો હું વાંચું. શું ખરી ઉતરી વધારે છે, ને આમ જો. હસવારે જેવી. વસ્તુ એવી સ્ટોરી હોય એવી વાર તા હોય કે કે કાલ્પનિક હોય જેમાં સ ખરેખ દિવસ બન્યું હોય એવું બની એ ન શક કે પણ બધે એવી બુક વાંચવાની મને મને બહું ગમે મને કોઈ એવી બુક ના ગમે. કેમ કે એના સુધી વાંચતા રહો, મને એમ થાય કે બધું કીધેું હો આનું
બરાબર. તા સાચું ક્યું તમે બાકી તમને કયા શોખ છે, હજી?
હ જે સાચુ બુક ભરવાનો મને બહુ શોખ છે, અને ફરવામાં નજીકમાં કે નાનું ના અનુસર બી બહુ જવું ગમે. મને બસમાં સમજો બે કલાક મારી પાસે છે તો ઓપ્શન મળે છે, તો હું સિલીપ બધી નીકળી જ જાવ કાંઈ નહી તો એમ એમને એમ ડર પર પણ બહાર નીકળી.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
જાવું એવી તો ગમે મને એમ થાય કે એક છે, ને આપણામાં કહાવત છે. એને બાંધ્યો ભૂખે મરે. પણમાં બહુ સાંભળી હશે. એટલે મારા મો મને એમ થાય કે હું હું સ શુક્ર શનિ રવિની બી રજા ના મળે ત્યારે એવું અને આપડા રોજ બે ચાર છ મહિને બે ત્રણ દિવસની પણ મને બહુ જ ગમે.
બરાબર. અહ બીજું છે ને મારે પણ આમ તો ફરવાનું ગમે પણ શું સમયની બહુ એલું થઈ જાય કે અહ સમય એટલો મળે નહી કે આમ બે ત્રણ દિવસ લાંબો પ્ર કોઈ પ્રવાસ કરી શકીએ તો હું તો ક્યારેક મને બહુ જ. જ્યાં મન મુંજાય કે કેવું લાગે કે ક્યાંક ફરી આવું તો હું તો ઘણી વખત છે ને આમ માર્કેટ માં જ એક ચક્કર મારી આવું તો પણ આમ કહીએ ને આપણે વિન્ડો શોપિંગ કરતી હોય લેડીઝ એ રીતે વિન્ડો શોપિંગ કરી આવું અને ક્યાંક કંઈક ગમી જાય તો લઈ લઉં તો આવી રીતે હું ઘણી વાર ફરું છું. બાકી આમ ફરવાનું તો પરિવાર સાથે તો ઘણી વાર થયું છે, પણ આમ સોલો. એકલું ક્યાંક જવાનું ને એવું બધું હજી ખાસ એટલું નથી કર્યું. પણ જીવનમાં જયારે સમય મળશે એટલો ત્યારે એ પણ કરવાની ઈચ્છા તો ખરી. બાકી અહ આમ તો બીજા બધા તો શોખ એટલા બધા નથી ક્યારેક ક્યારેક ડ્રોઈંગ કરવાનો શોખ હતો પણ હવે જેમ જેમ હું ઉંમર મોટી થાય ગઈ તેમ તેમ ઘણી વાર સુધી એક જ કામ કર્યા કરવાની બેસી રહેવાની આદત હવેની નીકળી ગઈ છે.
હું તમને ઈ કહીશ હ તમે જોઈ શો, બોલો એના પરથી મને મારી એક સોલો અને ખરેખર તમને કહું કઉ છું કે જે એકદમ જો એવું હોય તમને કે ના મને એ તો નહીં કરવાની પણ જો તો એટલી મેનેજ કરી લઈશ તો ચો ચોક્કસ ચોક્કસ કરવાની અને જેમાં વેક્સિનેશન પર તમે પહોંચો ત્યારે કોઈ તમને મળી જાય વેલ તો એકલા જ કરવાનું કારણ કે એમાં શું થાય છે તમારે ઘણી વખત ઘણા બધા નિર્ણ યો લેવા એવી સમસ્યાઓ આવે કે એ એ બી હવેું તમને ખબર ન હોય પણ. તમારે તમારી એન કરવાનું હોય કે આનો રસ્તો કેમ કાઢો. એીમાં બહુ મજા આવે એટલે તમારે. તમારી અંદર જય્યારે તમે એને પાર પાડ. લો પણ એ પણ છે કે જો તમે. ભરાઈ જાઓ તો કદાચ તમે ખૂબ ડરી જાઓ. ને આવે એને જો તમે ન ઉકેલી શકો. લોકો તો પણ ઉત્પન્ન ચોક્ક કરી દે પણ છે ખરો હા.
બરાબર તમે કીધું એ તો વાત સાચી છે ને જેમ તમે કહ્યું ને તેમ મારી એ ઈચ્છા તો છે. એક એ એક વખત હું જેટલું બને એટલું થોડું અહ જ્યાં પણ જઈ શકું. હું ત્યાં થોડો પ્રવાસ તો જરૂર કરું કઈ નહી તો અઠવાડ નો હું એકલી પ્રવાસ કરું અને બધું મેનેજ કરું એવું મારી બી એક તો ઈચ્છા તો છે પણ હજી થોડો શમ સમય લાગ સે મને એવું લાગે છે. પણ હું પણ નક્કી એવું કરવાનો વિચાર તો કરું જ છું કે જયારે એકદમ આપડે કઈએ કેને કે એકદમ આપણા બધા જ કામોથી નીરવ નિવૃત થઈ જઈએ ત્યારે એક વખત તો મને પણ એ કરવું જ છે અને હું પણ કરીશ અને તમ ને જરૂર જણાવીશું કે આ પ્રકારે મેં મારી યાત્રા કેવી રહી. અને બાકી એની વચચમાં પણ આપણે આમ તો મળતા જ રહીશું અને કઈક આવી જ રીતે હું વળી. પાછું ફોન જોઈશ ને તમને જયારે યાદ કરવાનું મન થશે ત્યારે પાછું એક વાર હું તમને. ફોન તો જરૂર જ કરી દઈશ બાકી આમ હમણાં તમારી તબિયત. પાણી એ બધું કેમ છે બરાબર છે ને અને આમ તમારો સમય કેવી રીતે થોડો સમય મળે છે હમણાં.
હા થોડું ઘણું ઉંમરના હિસાબે ઓગણીસ વીસ ચાલ્યા કરે ક્યારેક. રાજન ઈ તો બધું ચાલે જ રાખવા. વાનું હવે કઈ જયારે જ આવે એવા કેહેવાય ને. પેલા એને પછી એ વા રસ્તા કરીએ.
બરાબર છે બાકી તમારી સાથે વાત.
બહુ આંધણા વખતે આટલી બધી. એ વાતોને ફોનને કારણે એ. પણ ફાયદો મળ્યા હોઈએ ને એવો અનુભવ આપણને. એટલે ખરેખર બહુ મજા આવે. હ તમે છ ચાલો.
હા હા નક્કી હું વળી તમને થોડા દિવસે કરીશ આવજો.